નમસ્તે
નમસ્તે મિત્ર
હા મિત્ર આજે આપણે જળ એ જ જીવન છે એના આ ટોપિક પર વાત કરીશ
હા મિત્ર જળ એ ખૂબ જ મહત્વનું હોય છે
હા આ ટોપિક આપણો ખુબ જ સરસ છે એને જડ એ આ પૃથ્વી નાજ બધા જ જીવો માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું સાધન છે
જળ એ જ જીવન છે એ ઘણા બધા વ્યક્તિઓ કે છે આ વાચ્યો આ વાક્ય ખુબ જ હાચું સે જળ ના કારણે ઘણા બધા જીવોનું જીવન ટકી રહે છે ઘણા બધા માણસો જીવો બધા જે પૃથ્વી પર હોય છે એ લોક એના માટે જળ એક ખૂબ જ મહત્વનું સંસાધન છે
હા મિત્ર પૃથ્વી પર જળ છે તો જ જીવન છે ગુજરાતમાં જળ સંરક્ષણ અને પીવાના પાણીની સુલભ તા માટે જળ જીવન મિશન અને અલગ અલગ યોજનાઓ કરવામાં આવી છે પરંતુ અમુક સ્થળે ઉચાણ વાળા સ્થ સ્થળો હોવાથી ત્યાં જળ પહોંચી શકતું નથી અને તે લોકોને દૂર દૂર જળ લેવા માટે જવું પડે છે
હા ગામડાઓમાં આવી જ હાલત છે ગામડાઓમાં પાણી મળતું નથી જેનાથી ઘણા બધા માણસોને ખુબ જ તકલીફ પડે છે એ લોકો ઘણી બધી પરિસ્થિતિ થી ગુજરતા હોય છે આપણેે બધા ને એ લોકો ના માટે કંઈક કરવું જોઈએ આપણે સરકાર પાસે માંગ કરવી જોઈએ કે, કઈ યોજનાઓ એ લોકો ના હરોપી કાઠું, જણા કારણે રેગિસ્તાનમાં પણ બધા લોકોને ખૂબ જ મુશ્કેલી થાય છે. જળ એ ખૂબ જ મહત્વનું સાધન છે, એના કર એના કારણે ઘણી બધી પરિસ્થિતિઓ ઉભી બી થાય છે.
હા, મિત્ર જે દ્વારા જ આપણે આપણા જરૂરી ખોરાક ને નું ઉત્પાદન કરી શકીએ છીએ, ખેતી કરવા માટે જળ ખૂબ જ ઉપયોગી છે. જો જળ ન હોય, તો આપણે ખેતી કરી શકીએ નહી. અને ખેતી ન કરીએ, તો આપણને ખાવા માટે અનાજ બચે નહી. જળ એ આપણા જીવનને ખુબ જ અગત્યનો અને મહત્વનો ભાગ છે, જો જળ ન હોય તો આ આ જીવન ટકી શકે નહી, રોજિંદા જીવન દરમિયાન, જળ ખુબ જ જરૂરી છે, આપણને નાહવા માટે, પીવા માટે, ખાવાનું બનાવવા માટે કે અને કપડા ધોવા માટે આમ અલગ-અલગ વિવિધ કાર્યો કરવા માટે જળ ખૂબ જ જરૂરી છે. જો જળ ન હોય તો, આપણે કોઈ પણ કાર્ય કરી શકે નહી, જળ એ દરેક સ્થળે અને દરેક કાર્ય કરવા માટે ખૂબ જ જરૂરી છે. અમુક-અમુક ફેક્ટરીઓ, કંપનીઓ પોતાનું ગંદુ પ્રદુષિત પાણી નદીઓમાં છોડી દે છે. અને અમુક મોટી-મોટી બિલ્ડિંગો એ પણ પોતાનું ગટરનું પાણી નદીઓમાં છોડી દે છે. જેથી નદીઓ પ્રદુષિત થાય છે અને નદીનું પાણી પીવા લાયક રહેતું નથી.
હા, મિત્ર તમે ખુબ જ સાચું બોલો છો. જળ ખુબ જ પ્રદુષણ વધી રહ્યું છે, પાણીનું પ્રદુષણ વધવા ઘણા બધા રોગો પણ વધી રહ્યા છે, જેથી ઘણી બધી જગ્યાએ ઘણા બધા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. અને લોકો બીમાર પડી રહ્યા છે, વરસાદ આવે ત્યારે પણ ઘણી બધી બીમારીઓ ફેલાય છે પાણીના કારણે, મચ્છરો ફેલાય છે. જેથી ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, ડેન્ગ્યુ જેવા રોગો પણ વધી રહ્યા છે. ને લોકોમાં જાગૃતિ પણ આવતી નથી. આપણે બધી જગ્યાએ સ્વચ્છ રાખવું જોઈએ, પાણી પાણી ખુબ જ મહત્વનું છે, એની વેલ્યુ કરતા આપણને આવડવું જોઈએ. આપણા જીવનમાં પાણીની જે અહેમિયત છે, તે બધા લોકોને સમજાવવું જોઈએ. એ લોકો સમજતા નથી, તો પણ સમજાવવું જોઈએ, આપ ના જીવનમાં પાણી એ ખૂબ જ મહત્વનું છે. પાણી ના હોય તો આપણે કોઈ પણ કાર્ય કરી શકતા નથી. આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી એવી જરૂરિયાતો હોય છે, જે પાણી વગર પૂરી થતી નથી. જેમ કે, હવારે ઉઠીએ તો આપણે બ્રશ કરીએ, નાહવું પડે. ઘણી બધી એવી જરૂરિયાતો છે. હા, ખાવાનું બનાવવા હારું પણ આપણે પાણીની જરૂર પડે છે. વાસણમાં જો ઘરની તો બધી વસ્તુઓ પાણી વગર થતી જ નથી.
હા મિત્ર જળ એજ આપણું જીવન છે દરેક કાર્ય કરવા માટે જળનો ઉપયોગ કરવો કરવો જ પડે છે. જો આપણે જળને પ્રદુષિત કરીશું ગંદુ કરીશું તો તે જ પીવા લાયક અને વાપરવા લાયક રહે. હમ તેથી આપણે નળ જળને શુદ્ધ રાખવું જોઈએ અને તે તેમાં ફેક્ટરીઓનો ગંદુ પાણીઓનો નિકાલ કરવા પર પ્રતિબંધ રાખવો જોઈએ સરકારે દરેક ઘરમાં નળ આપ્યા છે. પરંતુ તેમાં અમુક સમય જ પાણી આવે છે. અને તે પણ શુદ્ધ હોતું નથી. તેથી સરકારે દરેક સ્થળે શુદ્ધ અને સ્વચ્છ પાણીમાં આપવું જોઈએ જેથી પીને લોક કો બીમાર ન પડે ગંદુ પાણી પીવાથી બાળકો વૃદ્ધ માણસો, અને બધા જ વ્યક્તિઓ પશુઓ બીમાર પડી જાય છે. જેથી સ્વચ્છ પાણી આપણે પીવું જોઈએ. ગંદુ પાણી પીવાથી આપણા શર રીર ને નુકસાન થાય છે. અલગ અલગ બીમારીઓ થાય છે. અને પાણી માં મચ્છર હોય, માખી હોય, અલગ અલગ જળચર પ્રાણીઓ હોય છે. જેના કારણે આપણે બીમાર પડી જઈએ છીએ.
હા મિત્ર તમે હાચું બોલી રહ્યા છો. જળ એ જીવન છે. આજના સમયમાં તો પાણી પણ વેચાતું પીવા પડે છે. કેમકે જે પાણી સરકાર નો આવે સે. એના પર લોકો ભરોસો કરી શકતા નથી. કેમ કે એ દૂષિત હોય છે. ને દૂષિત પાણી આપણા શરીરને ખૂબ જ નું નુકસાન કરે છે. આપણા શરીર ને સ્વચ્છ રાખવા માટે પાણી પણ સ્વચ્છ પીવું જોઈએ. જેથી બધા લોકો વેચાતું પાણી પીએ છે. ને બીજા બધા જે ગરીબ લોકો હોય છે તો એ લોકો તો ગંદુ જ પાણી પીવે છે. એ લોકો બીમારીનો સામનો કરે છે. એ લોકને જુદા જુદા રોગો થાય છે. તેથી એ લોકો હોસ્પિટલમાં ઈલાજ કરાવી પણ શકતા નથી. પાણી નું સ્વચ્છ રહેવું એક ખૂબ જ જરૂરી છે. એ આપણે બધા લોકો ના કારણે દૂષિત થાય છે. આપણે બધાને ધ્યાન રાખવું જોઈએ. કે પાણી એ જ આપણા જીવનનો એક સ્ત્રોત છે. આપણે આપણે જગ્યાએ જે પાણી હોય છે. એને શુદ્ધ અને સ્વચ્છ રાખવું જોઈએ. કારણ કે આગળ જતા એનો જ ઉપયોગ આપણે કરવો પડે કેમ કે પાણી એ ખુબ જ મહત્વનું છે. પૃથ્વી પર મીઠું પાણી ખાલી બે જ ટકા હોય છે. બાકી બીજું તો ખારું પાણી છે. જે આપણે પી શકતા નથી, એનો કોઈ ઉપયોગ જ નથી. જેથ થી આપણા માટે જેટલું પાણી પીવાનું છે. એનું આપણે સંરક્ષણ કરવું જોઈએ. અને એને સારી રીતે રાખવું જોઈએ.
હા, મિત્ર તમારી વાત સાચી છે. માનવ અસ્તિત્વ, ખેતી ઉદ્યોગ અને પશુ પક્ષીઓ માટે પણ પાણી ખૂબ જ જરૂરી છે, આપણા દૈનિક જીવનમાં પાણી પીવાથી લઈને રસોઈ, સફાઈ અને અન્ય કાર્યોમાં પાણીની ખુબ જ જરૂર પડે છે, આજના સમયમાં જળનું સ્તર ઘટતું જાય છે. તેથી તેનું સંરક્ષણ કરવું, ખુબ જ જરૂરી છે. અને જળ, જળ બચાવવા માટે ઘણા લોકો એ રેલી, હડતાલ પણ કરી હતી. તે સમયે ખુબ જ નારાઓ બહાર પાડવામાં આવ્યા હતા, જે જળ એ જીવન એ, વગેરે.. વગેરે અને આજના સમયમાં જળનું પ્રમાણ ઘટતું જાય છે. એનું કારણ પણ આપણે છીએ, આપણે ગંદુ પાણી નદીઓમાં જ નાખી દઈએ છીએ, જેથી નદીનું પાણી દૂષિત થઈ જાય છે.
હા, મિત્ર તમે હાચું બોલો છો, આજના સમયમાં આપણે કાપ નદી-નાળા જોઈએ તો, એ એટલા ગંદા હોય છે, કે તા થી જવાનું મન થતું નથી, એટલી દુર્ગંધ આવે છે. કે એમાં કેટલું ગંદુ પાણી હોય છે. પાણીને કોઈ અડગતું પણ નથી, એ બધું આપણે જ કર્યું છે, આપણે જે પ્રદુષણ નાખ્યું છે એમાં એનો જ આ નતીજો સે. આપણે પાણી ને સ્વચ્છ રાખવા માટે આપણે ખુદ જ સારી રીતે રહેવું પડે, આપણે નિયમોનું પાલન કરવું પડે. આપણી જગ્યાએ જ્યાં નદી હોય એને આપણે સાફ કરવું જોઈએ. એમાં સારી રીતે રાખવું જોઈએ. એને દૂષિત ન કરવું જોઈએ, એ આપણા પર નિર્ધારિત રહે છે. આપણે હંમેશા નદી નાણા અને જે નજીકમાં પાણીનો સ્ત્રોત હોય, એને સ્વચ્છ રાખવો જોઈએ, ને જે ગંદુ કરે છે, એને પણ રોકવું જોઈએ. જે કંપનીઓને એવી ગંદી, ગંદુ પાણી રાત્રે ને એવું ફેક ફેંકતા હોય એમાં નદી માં એ લોકને રોકવું જોઈએ.
હા, મિત્રો આ તમારી વાત પણ સાચી છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળી રહે. તે મા, માટે જળ જીવન મિશન હેઠળ સતત પ્રયાસો થઈ રહ્યા છે, આ યોજના થકી દૂર-દૂરના ગામડાઓ અને છેવાડાના વિસ્તારો સુધી પાઈપલાઇન દ્વારા, નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જળ એ જ માત્ર આપણી જરૂરિયાત નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટેની અમૂલ્ય ધરોહર છે, તે ખૂબ જ જરૂરી છે. તેથી આપણી ફરજ બને છે કે, આપડે નળ ચાલુ રાખીને પાણી ન બગાડીએ. આપણને જેટલું જરૂર હોય, તેટલું જ પાણી બગાડીએ અને જરૂરિયાત પૂરી થતા આપણે સારી રીતે નળ ને બંધ કરી દઈએ, વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવો જરૂરી છે જેથી કરીને આપણે તેનો ઉનાળા દરમિયાન ઉપયોગ કરી શકીએ.
હા મિત્ર તમે સાચું ક્યા છો કહી રહ્યા છો ચાલો તો હવે આપણે આ જ ડિસ્કસન અહીં જ રકીએ
નાની બંને જણ બોલીએ